જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ હું મજામાં છું. તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું હા તમને આજે કોલ કરવાની જ અતી હું. ત સબસ્ક્રાઈબર મિલેગા એું વિચારતી હતી અત્યારે કેટલી ગરમી પડી રહી છે ને તો ચલો ને આપણે કશે વોટર પાર્ક કે પછી કંઈક ફાર્મ હાઉસ જેવું જવાનું બધા ફ્રેન્ડ્સો મળીને નક્કી કરીએ.
હા હા જરૂર થી જઈશું અમે થોડા દિવસ પહેલા હમણાં જઈને આવ્યા છેએ ને ચલો કઈ નહી હમણાં તો સીઝન છે જ બહુ ઉનાળો છે બહુ જ ગરમી પડે છે તો ફરીથી એક રાઉન્ડ મારી આવીએ
હા એ જ ને હવે તો ગરમી તો તમે પૂછો જ નહીં કેટલી ગરમી પડે છે કે પાણી આમ એટલે મને એમ થયું કે ચલો ફ્રેન્ડસ સાથે જઈ આવીએ કે જ્યાં જવું હોય ત્યાં વોટર પક માં પણ મજા આવશે અને ફાર્મ હાઉસ જેવું કંઈક જવું હોય તો ફાર્મ હાઉસમાં પણ જવાય
હા વોટર પાર્ક જઈને આઈએ જો બાળકો પણ એમની બહુ એન્જોય કરે છે ને આપણને પણ બહુ સારું લાગે છે મને તરતા થોડું ઓછું આવડે છે પણ તો પણ હું વોટર પાર્કમાં જોઉં તો મને પાણીમાં બહુ મજા આવે છે
પાણીમાં તો કોને રમવાનું નહીં ગમે આપણને તો પાણીમાં આમ જઈએ ને તો આખું જે સવારે ગયા હોય તો સાંજ ક્યાં થઈ જાય ખબર જ ના પડે કેટલી આપણે મસીઓ કરીએ પછી ખબર ક્યારે પડે જ્યારે રાતે ઘરે આવી ને પછી બીજા દિવસે જે બોડી પેઇન થાય ને આપણને ક્યારે ખબર પડે છે આપણને
બિલકુલ અને જો ક્લોરીન વાળું પાણી હોય છે તો એ પાણીથી આપડી જો શરીર છે એ કેટલું કાળું પડી જાય છે તો એ પણ મારે તો હા એનાથી પણ આપણને બહુ ઇફેક્ટ
હા એટલે જ કહું છ ને જો વોટર પાર્ક આપણને મજા તો બહુ આવે કેમ કે ત્યાં અલગ અલગ રાઈડ્સ હોય ને બધી કેવી અલગ અલગ રાઈડ હોય છોકરાઓને અલગ હોય પછી મ્યુઝિક વાગતું હોય એમાં મજા તો પણ મને છે ને એમાં ચોખ્ખાાઈ હાઈજીન બહુ ઓછી લાગે કેટલી જાતના લોકો આવતા હોય નાના છોકરાઓ હોય શું ખબર અંદર શું શું બી કરી લે તો મને એ થોડું ઓછું લાગે છે ને હવે તો અ અમારે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં તો એટલી ફાાઈન સિસ્ટમ થઈ ગઈ છે ને કે હવે ઠેર ઠેર છે ને લોકો ફાર્મ હાઉસ સિ સમ કરી નાખી છે કે મતલબ ફાર્મ હાઉસ હોય કે ત્યાં છોકરાઓને રમવાનું એક એરિયા હોય સ્વિમિંગ પુલ હોય કે છોકરાઓનું પણ અલગ હોય ને મોટા એડલ્ટસનું અલગ હોય પછી ત્યાં એક મિની કિચન આપેલું હોય રૂમ્સ વગેરે આપેલા હોય તો એ પણ તમે રાતના સ્ટે કરવું હોય કે પછી વન ડે માટે પણ તમે બુકિંગ કરાવી શકો એમાં પણ બહુ મજા આવે એમાં બીજા કોઈ નહીં હોય આપણા પર્સનલ આપણે બુક કરાવું હોય ને તો આપણા જ લોકો હોય
બિલકુલ અને આપણા મિત્રો સાથે જવામાં અને આવી રીતે આપે ગાળવામાં તો આપને બ જ સારું લાગે છે ચાલો જરૂરથી આપણે તો પ્લાન કરીશું અને ફાર્મ હાઉસ ફરી આવીએ નહી તો અને જો અમારા ત્યાં છે ને ફાર્મ હાઉસ અને આ પ્રકારના જે તમે કીધા ને એવા રેન્ટલ બહુ જ સારા મતલબ અહીિયાયા મળે છે તો તમે ઉદેપ પુર બાજુ આવો એટલે ફરવાનું પણ થઈ જાય અને અ બંને આપણે મજા પણ લઈ લઈશું
ચોક્કસ ચોક્કસ જ આવીશ મને પણ તમને મળવાની બહુ જ આતુરતાથી ઈચ્છા છે અને ચોક્કસ હું આવીશ તમને મળવા અને એક આ સારો એક બિઝનેસ આઈડિયા પણ છે ને આ મતલબ આ જે ફાર્મ હાઉસનો જે કોન્સેપ્ટ છે એ મને એમ સારો એમાં છે ને સારી એવી કમાણી પણ થાય છે તો અમારે ત્યાં જ તમે જોઈ લો કે લોકો પાસે થોડીક નાની એવી જગ્યા પણ હોય ને તો એમાં ખાલી બીજું કાંઈ નહીં તો ખાલી એક સ્વિમિંગ પુલ બનાવી દેશે કાંઈક નાનો ચેન્જિ ચેન્જિંગ રૂમ એક કિચન ઓપન કિચન તો પણ એના પણ લોકો એટલા એટલા પેન્ટ આપે છે ને આ ઉનાળાની સિઝનમાં તો તમે માનશો નહીં ખાલી સવારના અગિયારથી સાંજના સાત વાગ્યા સુધીના સાત સાત હજાર રૂપિયા લોકો લે છે મતલબ કેવા ફાર્મ હાઉસ છે એના પર ડિપેન્ડ કરે છે છેઠ
બિલકુલ અમારા ત્યાં પણ બહ જ આનું ક્રેઝ બહુ જ થઈ ગયું છે ને અમારા ત્યાં પણ આ વ્યવસ્થા બહુ જ થઈ ગઈ છે લોકોએ પોતાના જે પર્સનલ મકાન કે બંગલાઓ બનાવ્યા છે ને એ પણ એવી રીતે અ આ રેન્ટ ઉપર ચઢાવી નાખ્યા છે તો એના િંગ પોઈન્ટ થ ગયું છે અને આપણે જે લોકોને પર્સનલી ક્યાંય રોકું હોય હોટેલ મે એવું બધું ન રોકાવવું હોય તો એના માટે પણ સારો વિકલ્પ બની ગયો છે
હા બિલકુલ એક આ બધી ટ્યુિસ્ટ પ્લેસ છે તો ત્યાં બધા બધું આ બહુ લોકો મતલબ પોતાના ઘરનો ઉપયોગ કરીને બી એ કમાણીનો જરીિયો શોધી જ લે છે અને સારો વિકલ્પ છે
બિલકુલ સાચું કહો છો તમે આ અને આનાથી જો આપણે પર્સનલી એ પણ હોય છે કે આપણે ક્યાંક એમ પર્સનલ સમય ગાળવો હોય કે જ્યાં આમ હોટલ ને એવું બધું એવી બધી જગ્યાએ ન જવું હોય તો આ ફાર્મ હાઉસ બહુ સારો વિકલ્પ છે
બિલકુલ સાચી વાત ત્યાં છે ને આપણને જો એક તો બહુ બધા લોકો નહીં હોય ભીડભાડ નહીં હોય પ્લસ થોડી હાઈજીન બી રહે કેમ કે આપણે અમુક આપણું જે ગ્રુપ ગયું હોય એ જ હોય તો તે અને ત્યાં મ્યુઝિક સિસ્ટમને બધું આપણે લઈ જવાય આપણે જે ફેસિલિટી જોઈએ એવું બધું ત્યાં હોય જ છે અને જમવાનું અગર બહારથી નહીં ખાવું હોય તો આપણે ત્યાં બનાવી પણ શકીએ અને તે બી પણ મજા આવે ને બધા જોડે સાથે બનાવીએ ખાઈએ મજા કરીએ
હા બિલકુલ બિલકુલ હા બિલકુલ સાચું કીધું તમે અને એકદમ પિકનિક પોઈન્ટ જેવું થઈ જાય છે કે આપડણે ઘરે તો બધા આમથા રોજ એવી રીતે રેતા જ હોઈએ પણ એવી જગ્યાએ આપડે ક્યાંક જઈએ મળીને બધા અને સાથે સમય ગાળીએ તો પણ બહ સારું લાગે છે હ
બિલકુલ સાચી વાત કરી તમે આપણી રૂની રૂટિનમાંથી થોડોક આવો સમયગાળો આપણે કાઢીએ ને તો થોડાક કહેવાય ને આપણી બેૅટરી પાછી રિચાર્જ થઈ જાય થોડુંક વધારે સારા મૂડ સાથે પાછા આપણા ડેલી રૂટિનમાં લાગી જઈએ
બિલકુલ અને વર્ષમાં એક થી બે વખત વખત તો આપણે આવું હોવું જ જોઈએ મને એવું લાગે છે કે જેનાથી શું આઉટંગ પણ થઈ જાય પરિવાર અને મિત્રો સાથે પણ આપણે સારો સમય કાઢી નાખીએ અને છોકરાઓ અને પતિ હસબેન્ડ એટલે હસબન્ડ બી એવું હોય છે કે એમના કામમાં કારોબારમાં વ્યસ્ત જ હોય છે આપણે અ બહ જ એવું લાગે છે કે બહ જ ઓછો સમય ભલે એક ઘરમાં રહેતા હોઈએ તો પણ આપણે જે કહે છે ને કે ક્વોલિટી ટાઈમ નથી તડી શકતા તો આ એક સારો અમ છે કે એનાથી આપણે સાથે જઈએ ફરીએ અને એક સારા યાદગાર પલો બનાવી શકીએ
બિલકુલ મને પણ એવું જ થાય છે કે એકાદ આવું છે ને ગોઠવવા જોઈએ ત્યાં આપણે ઘરના કોઈ કામ નથી કરવા બસ ખાલી આપણો પરિવાર અને મને તો થાય કે મોબાઈલ બી નહીં જોવા હા ઠીક છે કોઈ જરૂરી કા કોલ લ એવા હોય તો આપણે રિસીિવ કરીએ પણ મને તો એમ થાય કે ફોન બી સાઈડમાં મૂકી દેવાને આપણો જે પરિવારનો જે ક્વૉલિટી ટાઈઇમ છે એ આપણે યાદગાર પલો બનાવી જોઈએ મોટા થઈને છોકરાઓ મોટા થશે આપણે જ્યારે વૃદ્ધ અવસ્થામાં આવશું ત્યારે આ જ બધી ક્ષણો છે કે જે આપણે યાદ કરીશું
બિલકુલ સાચું કહો છો તમે એટલે જરૂર આપણે આપણા પરિવાર સાથે આવવા પ તો આજે જ અમે આ આ વિષ બહુ ચર્ચા કરી હતી કે આપણે જયારે પણ આપણને સમય મળે વેકેશન મળે તો આપણે જરૂર થી આપણે પરિવાર સાથે સમય ગાળવો જોઈએ એ આપણે પણ આપણના આપણે પણ આપણા બાળપણમાં આપણા માતા પિતા સાથે ફરવા ગયા હતા તો આજે પણ યાદ કરીએ છીએ કે આપણા માતા પિતા સાથે આપણે કેટલા સારા પલો વિતાવ્યા હતા તો આપણા બાળકો માટે પણ આપણને પણ એવા પલો જરૂરથી બનાવવા જોઈએ હ
બિલકુલ કેમકે અત્યારે તો જોઓ ને કેમ કે અત્યારે કેવું એક તો આ મોબાઈલ છે ને બધી મજા બગાડી દે છે એક તો ઘરમાં બી જો પરિવાર સાથે હશે ને જમતી વખતે તો બધાના હાથમાં ફોન હશે કોઈ કોઈની સાથે વાતચીત નહીં કરશે બેડરૂમમાં સુવા આવશે તો પણ બધા પોતાના ફોનમાં મસ્ત થશે ઇવન હવે તો ફરવા જાય છે ને તો લોકો મને એમ લાગે ફરવા કરતાં ફોટાઓ વધારે પાડવ જોકે હું પણ ફોટાઓ પાડવાની બહુ શોખીન છું એટલે ફ
આ તો હવે બધાનો કોમન શોક થઈ ગયો છે આ
બિલકુલ કે ક્યારે સ્ટેટસ આપ અપલોડ કરીએ કે અને પાછું સ્ટેટસ તો અપલોડ કરીએ પછું એ જોવું પણ હોય કે કોણે કોણે જોયું છે. આપણે એક એવી માનસિકતા થઈ ગઈ થઈ છે આપણે કે આ જરાક ફોનના લીધે આપણા જે થોડા મને આપ પણ તમને લાગતું જશે ને કે ફોનના લીધે થોડા પરિવારોમાં દૂરી પણ વધી ગઈ છે
બિલકુલ સાચું કહ છો તમે આપડણે જેવી રીતે તે આપણે સામાન્ય આપે સમય આપણા પરિવાર સાથે પહેલા ગળતા હતા એવું નથી થી હવે બહુ જ બદલાવ આવી એવો છે
બિલકુલ એટલે આપણે છે ને મને એવું લાગે કે ઘરમાં પણ આપણે છે ને એક નિયમ લાગુ કરવો જોઈએ કે જમ્પ તે વખતે છેને એક બાસ્કેટ મુકી કી દેવા એમાં બધાના ફોન મૂકી દેવાના કે કોઈએ મતલબ ફોન લેવાનો જ નઈ જમ તે વખતે તો એટલે શો શું થાય જમતી વખતે તો એક પરિવાર સાથે બેસીને જમી શકે ને એવો નિયમ કરવો જ જોઈએ. પેલા આપડે પોતાના પર લાગુ કરવું પડશે, પછી આપડે બીજા સદસ્યોને કેવું પડશે.
બિલકુલ સાચું કો છો, અમારે પણ અમે પેલા હું સ્કૂલમાં જતી તી ન તો ત્યાં જેવ સિસ્ટમ છે ને એ યાદ આ તમે દેવડાઈ દીધું કે એક બાસ્ કેટમાં બધાના ફોન છે ને એ મૂકી દેવાના.
હા, નઈ તો ફોનમાં જ પછી લાગી રહેશે કોઈ કામ નહીં કરશે, અત્યારે ઘણી બધી ઓફિસમાં આ સિસ્ટમ ચાલુ છે કે તમે ઓફિસમાં પંચિંગ કરો ને ત્યારે તમારો ફોન ત્યાં લોકરમાં મુકાઈ દેય છે પછી તમે જ્યારે સાંજે આ છૂટવાનો ટાઈમ થાય ત્યારે ફોન લે
બિલકુલ, આ તો છે જ આ સિ તમ તો થઈ બ અને નિશાળમાં તો છે જ આ વ ઘર પડ ની મોટી અ જે સ્કૂલો હોય છે ને ત્યાં તો આ સિસ્ટમ છે જ
નહીં તો પછી લોકો કામ નહીં કરશે ને સોશિયલ મીડિયા મીડિયા સ્ક્રોલ કરતાં કરતાં કેટલા કલાકો એમના વેડફી નાખશે
બિલકુલ આ તો બધાની આદત અમે તો બાળ બાળકો જોઓ ને બાળકોને પણ આપ આપણે ક્યાંક બી આપડી ફોન આપણે આમથો ઘરમાં મૂકી દઈએ તો તરત બાળકોના હાથમાં હોય અને એ લોકો તરત સોશિયલ મીડિયા થી ક્યાં ને ક્યાં કયો લિંક ખોલીને કયા ગેમ ડાઉનલોડ કરીને રમવા લાગી જાય છે કે આપણને ભાન પડતી નથી કે કેટલી કેટલો સમય એમને એમાં વળ
બિલકુલ અને મારો ફોન મમને ખબર છે મારા ફોનમાં બહુ જ ઓછો મારા હાથમાં આવે છે અત્યારે તો મારા કામના લીધે ઠીક છે મારો ફોન હોય છે મારા હાથમાં બાકી પહેલાં તો બિલકુલ નહીં રહેતો હતો મારા ફોન મારા હાથમાં અને હું કઈ કઈ જગ્યાએ તમને ઘણીવાર તો છે ને હું કંટાળીને તમને ખબર મારો ફોન છે ને હું લોૉક કરીને મૂકી દેતી હતી કબટમાં જયારે મારા બાળકો નાના હતા ને બહ જ જીદ કરતા ને પછી હવે એ લોકોને સમજ આમ કે ને સમજાવીએ પછી એક એક સીમા જે પાર થઈ જાય ને હવે કેવી રીતે કે મારા મારું પેેશન્સથી બહાર છે હું કંઈક કરી પણ ના શકીએ બાળકોને નાના હોય છે તો મારે ફોન લોૉક કબટમાં લોૉક કરવી પડતો હતો પછી ઘણા મને કહેતા કે કેટલા મિસ ફોન કરીએ તો તો ઊંચક નથી એટલે થોડી વાર ભલે એ લોકો રડતા પણ પછી પ ભૂલી જતા ફોન બીજી એક્ટિવિટીમાં હું લગાડી દેતી ભલે ફોન મારો કબાટમાં લોક છે અને હું અત્યારે પણ ઘણી વાર આ વસ્તુ કરું છું કે એ લોકો બહ જી કરે ને તો હું મારો ફોન કબાટમાં મૂકી દઉં છું
બિલકુલ ચાલો પછી ફરી મળીએ આપણી તો ચર્ચા બહુ લાંબી રહેશે ફરી વાત કરીશ ફળી મળલિયા જય શ્રી કૃષ્ણ